હમ અબ. જય શ્રી કૃષ્ણ જમાઈ ગયું.
હા જમી લીધું.
ના એ જમી ના હોય તો પાછી બસ હું જમીન ઊભી જ થઈ અને મેસેજ જોયો મેં ક કોઈ ફ્રી છે. ત મેં કીધું પણ મારે બી બાકી જ તો એટલે મે કિધુ લાઈ પેલા હું કહી દવ કે હા ફ્રી છું.
હા હા.
ઓકે શું તમાર તમારી એજ શું હશે.
મારી થર્ટી ફોર.
થર્ટી ફોર ઓકે.
અચ્છા.
મારી તમારી કરતા ઓડી ફોટી ફાઈવ.
ફોટી થ્રી ઓકે હા સરસ હા હા. હમ શું યોગા ને એક્સરસાઇઝ ને એવું. કરો સો તમે.
યોગ પર એક્સરસાઇઝ ખાલી ટીવીમાં જોઈએ છે યોગ ઉગાડે આવે તો એ જોઈએ અને એક જ યોગા કરવાનું મન તો થાય છે. પણ હવે બોડી એવી થઈ ગઈ છે કે કઈ જગ્યાએ ફ્લેક્સિબલ થતી નથી
એવું છે હા બરાબર આ યોગા તો બહુ સારું છે યોગા તો કરવા જ જોઈએ હું જોકે ઓલ્વેઝ કરું જ છું યોગા છે પછી એક્સરસાઇઝ છે તો રોજ કરું જ છું અને ખરેખર યોગા તો કરવા જ જોઈએ.
યોગા કરવા જોઈએ પણ કેવું અ સ્કૂલ મા હતા ત્યારે કરતા તા આપડે પણ પછી કોલેજમાં આવ્યા પછી મેરેજ થઈ તો બિઝી થઈ ગયા. એટલે યોગા નું ખાલી બહુ હોય તો સવારે અલોમ વિલોમ કરું. પછી અને થોડીક વાર ચાલવા જવું. સવારે પ પંદર વીસ મિનિટ વધારે બી નહીં. કે સવારે ટિફિન ને બધું કરવાનું હોય એટલે મેળ ના પડે, પણ રાત્રે જમ્યા પછી. થી એટલીસ્ટ પોણો કલાક એક્સસાઇઝ કરું છું મેં. એ જ, એક્સસાઇઝ કરું છું ને તો બહુ સારું લાગે છે જો હમણાં વચ્ચે બે દિવસ નતી કરી. તો એવું થાય કે કઈક, કઈક ઓછું છે કઈક નહી મજા આવતી.
હ ખરેખર એવું જ થાય છે, એવું જ થાય છે જો મને બી. યોગા એક દિવસના કર્યા હોય ને તો એવું થાય છે કે, કંઈક નથી આમ કંઈ લાગતું જ નથી દિવસ આમ આપણો. દાડો જ ના જાય એવું થઈ જાય, હવે એક કેવી કે આદત. પડી ગઈ ને આદત, થઈ ગઈ ને એટલે એવું થઈ જાય હવે.
હમ્મ બસ એ આપડા રૂટીનમાં આઈ ગયું ને એટલે, હમણાં એવું થાય છે. તો, બંધ થાય તો કેવું શોવુ એટલીસ્ટ. નવ સવાનવે ફ્રી થઈ જઉ તો, સાડા નવે ઉપર જવ તો સાડા નવથી કમ્પ્લેટ સાડા દસ. એક કલાક એક્સસાઇઝ કરતી હતી પણ આ વરસાદ પડ્યો ને. એટલે ગરમી એક તો એક તો એવી લાગે પવન હોય ના અને ઉપર ભી. ટેરેસ પર ભીનું હોય, એટલે મજા ના આવે એટલે એક્સરસાઇઝ નહી થતી. ખાધા પછી એક્સસાઇઝ કરે ને એટલે આમ કેવું સારું બી લાગે.
હા.
પડતામાં થાકી ગયા, પડતામાં શોટ.
હ, સાચી વાત છે હ. મને બી એવું છે મે વહેલી ઉઠીને યોગા ને એવું કરુંને બપોરે એટલી ઊંઘાઈ જાય ને કે પછી આમ ખબર જ નહીં પડતી. તી કસી.
ના મારે બપોરે ટાઈમ ના રહેે, મારું બીજું ઓનલાઈન વર્ક હું કરું છું ને એટલે બપોરે મારું બી એ વર્ક. ચાલે એટલે. ઉઘવાનું તો મારે સવારે ઉઠ્યા ને, પછી સીધા રા. રાત્રે સાડા દસ, અગયાર થાય તો એજ વચ્ચે આડા. પડવા ટાઈમ મળે ને અને નહી મળતો ને એજ સારું છે, જો બપોર ઊંઘી જઈએ ને. તો રાત્રે પાછી જલ્દી ઊંઘ ના આવે, એના કરતા પેલા. આખા દિવસો સ્ટ્રેસ રાત્રે ઊંઘી ગયા તો સવારે સીધ્યો. દસ, સાડા દસ સુઈ જવને તો સીધો રાત્રે. ત્રણ વાગે એક વાર ઉઠવાનું થાય, કમ્પ્લેટ એ ખબર ન એ. બ્રહ્મમુહૂર્તમાં મારી આંખ ખુલી જ જાય, એટલું કે. છે ને, કે જ પોણા ત્રણ કે સાડા ત્રણ. ત્રણથી, સાડા ચારું બ્રહ્મુહૂર્ત કેવાયને. એમાં મારી ડેલી આંખ ખુલેસ, ખુલી. જાય, એક હશે થોડું ભગવાનનું નામ લઉં. અને જો કદાચ એવું લાગે કે ના આંખ ખુલી ગઈ છે. તો પાછું પેલું નહી કરતા આપડે, હમ્મ મેડિટેશન.
હા, મેડિટેશન હા.
એ બ્રહ્મુહૂર્તમાં એ કરવા બેસી જવું. એ બહ જ એ જે દો જો, બહ જ. એ તો મને બહુ જ ગમે છે, હું મેડિટેશન ઊઠી હોઉં ને તો પાં પાંચ મિનિટ, દસ મિનિટ કરે પણ. એ દિવસે જે દિવસ મેડિટેશન થયું હોય ને, એ દિવસ આખું એ. એટલો ફ્રેશ થાયને, જાણે કે ભગવાન આપણી નજીક નથી. એટલું નજીક લાગે, એ બહ જ ફાઈન લાગે.
હા મેડિટેશન તો હું બી કરું છું યોગા છે મેડિટેશન ખરેખર બો સરસ લાગે છે આમ બોડી માં બી એટલું સરસ ફીલ થાય છે ને આમ સારું લાગે છે.
અને એક આપણેે જે નેગેટિવિટી આપણી આજુબાજુ જે હોય છે ને એ મેડિટેશન થી નેગેટિવિટી તો જાણે બોજ દૂર જતી રે છે એટલે એમ એ બવ જ ગમે છે મને પણ હવે અમુક વાર ઈચ્છા થઈ જાય ને અમુક વાર બાત કઈ કરું છું પછી ઊઘી બી
હા થાકી જવાય તો સુઈ જવાય સાચી વાત છે એવું થઇ જાય
ઊઠી હું કરું પછી તો આખો દિવસ છે જ ને
હા એવું થાય એવું થાય મારે પણ એવું છે મંડે તું સેટરડે કેવું કે સ્કૂલો ને એવું ચાલુ હોય ને એટલે ઉઠી જવાય પછી સન્ડે તો રજા હો ને એટલે કઈ જ નય યોગા નય મેડિટેશન નય એક્સરસાઇઝ ની કઈ જ નય સંન્ડે બધું
મારે સેમ રવિવારે કશું નઈ સવારે ઉઠવાનું બી મોડું જે રોજ સારે સવારે સાડા પાંચ પોણા છ એ ઊઠું ને એના બદલે રવિવારે તો એવું થાય કે હુંઈ જાવ હુંઈ જવ સાત સાત સાત વાગે તો એવું થાય કે હવે તો ઊઠવું જ પડશે જખ મારી ને ઉઠો કે ચલો
હા સાચી વાત છે.
પણ આમ ધીરી લાઈફ આમ જોઈ ને તો બહુ બિઝી થઈ ગઈ છે બહુ જ બિઝી કે પોતાના માટે ટાઈમ કાઢવો એટલે બો તકલીફ જેવું થઈ ગયું છે
હમ્મ તમે અયના છો નડિયાદના જ ના છો
હમ્મ હમ્મ હા
હા
લોકેશન નય બોલવાનું કંઈનું છે વસ્તુ નય બોલવાનું નામ બી ની બોલવાનું
હા
હમ્મ એ ધ્યાન રાખજો મને બી નથી ખબર મને હમણાં બે ચાર દિવસ પેલા જે એક સો આઈ તે ટાસ્ક કરતા હોય ને તો મેં પૂછ્યું ન તો કે નય કેવાનું કશું બોલવાનું નય એવું કહી દીધું એટલે હા હમણાં તમારા ગ્રુપમાં મેસેજ પડ્યો છે ને એમાં બી તમે જોશો ને તો બધું છે એના નિયમો એ વાંચી લેજો. હેને એટલે વાંધો ના આવે બીજું શું તમે જોબ કરો છો
ના હું હાઉસ વાઈફ જ છું
ઓકે
હમ્મ
બપોરે તો ફ્રી હોઉં છો
હા બપોરે ફ્રી જ હોવ છું.
ઓકે ચલો હું છે ને તમને પછી કોલ કરીશ કાલે શાંતિ હું જે વર્ક કરું છું ને ઘરે બેઠા એ જો તમને બતાવી જશું તો તમને ઈચ્છા હોય તો કરજો
ઓકે ઓકે શ્યોર શ્યોર કરજો ન મને શ્યોર ફોન કરજો વાંધો નય
હા હમ્મ
હમ્મ
તો તમે જોઈન્ટ ફેમિલીમાં છો
ના હ જોઈન્ટ ફેમિલી એટલે અમે અમે છ ચાર જ જણ છીએ ને માર સાસુ છે એકલા બીજું કોઈ જોઈન્ટ ફેમિલીમાં નથી અમે હમ્મ
જોઈન્ટ ફેમિલી એટલે આપણે ઇલોઝ જોડે હોય એ તો ફેમિલી જ કેવાય
હા એટલે બસ એકલા જ છે માર સાસુ છે સસરા છે એવું કોઈ છે જ ની અમે એકલા જ છીએ પણ નણંદ દિયર એવું કોઈ નથી
ઓકે ના અમે તે અમે અમે ચાર જણ ને અમારા મમ્મી પપ્પા અમાર સાસુ સસરા અમે ચાર જણા છ જણા જ છે.
હા અમે અમે પાંચ જ જણ છીએ
હમ્મ અને તમારે સન શું કરે છે ચાઇલ્ડ
સન નથી મારે સન નથી મારે બે ડોટર જ છે.
ઓકે શું કરે છે.
મારી બેવ ડોટર સ્ટડી કરે છે અત્યારે તો એક નાઇન્થમાં છે ને એક ફિફ્થમાં છે.
એટલા નાના છે ના મારીએ મારે સન છે એન્જિનિયરિંગ કરે છે આઈ ટીમાં
ઓકે, હા હા.
અને ડોટર છે, ઇલેવન સાયન્સમાં છે, બાયોલોજીમાં.
ઓકે, હા, બરાબર. હમ્મ
જરા આમ જોયે તો ફરી જાય એવાં છે આપણે, કારણ કે છોકરાં મોટાં થાય ને થોડુંક.
હા, હું તો એનું તો ફ્રી હોઉં છું અને મને તો સવારમાં કેવું કે, મને સવારમાં કલાક-દોઢ કલાક તો મારી પાછળ હું કાઢું સવારમાં એવું કાઈ અક્સાસાઈ આ તે થોડું રાઇટિંગ છે આ તે એટલે થોડોક તો હું કેવો ટાઈમ કાઢી દઉં છું મારા માટે એમ કે પછી એવું કે આખો દિવસ કામે લાગી જઈએ તો પછી આ બધો ટાઈમ આપણને ન થી મળતો. સવારનો થોડી વહેલી ઊઠી જાઉં છું, પાંચ વાગે પણ કેવું કે કલાક મારી માટે હું કાઢી લઉં, કેમ કે પછી તો એવું કે કામમાં ટાઈમ ની મળતો પછી આખો દિવસ આળસી જવાય સવારમાં જે એક્સરસાઇઝ ને યોગાને બધું થાય અચ્છા, ને એ પછી મજા જ નહીં આવતી, કહું પછી, નહીં મજા આવતી.
એ જ સવારે થાય ને, એ જ ગુણ કરે છે, પણ એ બી છે.
હા, એટલે સવારમાં મોર્નિંગમાં થોડું ઊઠવું પડે છે, પણ હું ઊઠી જાઉં છું.
થોડીક તકલીફ પડે, પછી જે રૂટિન આય જાય ને, પછી વાંધો
હા, પછી અડધો કલાક વૉકિંગ કરું. ઉપર ટેરેસ ઉપર એટલે મારે મિનિમમ સવારમાં કલાક દોઢ કલાક મારા માટે જોઈએ જ
બહુ સારું કવાય એ હું પહેલાં કરતી તી સવારે, એટલિસ્ટ છે ને સાડા પાંચ નહીં, પણ પાંચ ને દસનો ટાઈમ ફિક્સ. કારણ કે પાંચના દસ ચાલું કરે ને તો મારે છ ને દસ મારે કમ્પ્લેટ છ વાગે, હું ખાલી પોણો કલાક જ કરું નીચે આવું પછી લોક ખોલું, એ બધું ખોલું. પછી નાવું જોવું હોય તો છ વાગે નવું જોવું ને? છ દસે હું નાઈ ને આવું ને? એ કચરો વાળવા આમ કર, મારે. છ ને પચીસે મારે મારા બાપુ એસુઆઈટી કોલેજમાં જાય ને. એટલે મારે એ શાક ને રોટલી લઈને જાય, એટલે મારે એનું ટી મળે એટલે મારે કમ્પ્લીટ. છેલ્લે-છેલ્લે છ ને પચીસે ચાલુ કરું તો મારે પોણા સાતે. પતી જાય, કારણ કે પાછું ઠંડું બી પાડવાનું ને ગરમ-ગરમ ભરાઈ ના પાછું એટલા અને એની સાત ને દસની એની અ બસ છે. પહેલાં મારે એનું રેડી કર દેવું પડે.
હા, એવું જોવું થાય, થાય.
અઠવાડિયું નહીં, અઠવાડિયું નહીં, હવે રહ્યું દસ જ દિવસ, પણ મહિનાથી શાંતિ હતી. એટલે મેં મારું ઇલોમ-વિલોમ જે બંધ થઈ ગયું કે, એને નહીં જવાનું, તો થોડો કલાક વધારો ઊઘી લેવું એમ. એટલે બધું બંધ થઈ ગયું છે, હવે એનું ચાલુ થશે એટલે મારું ચાલુ થશે. એટલે આજે જ મને કીધું, મમ્મી, હવે દસ દિવસ રહ્યા છે, પહેલી તારીખથી મારે કરવું છે, પહેલી તારીખે શનિવાર છે અને બીજી તે કેય ન ત્રીજી તારીખથી તે કે હા, હરરોજ એટલે તો એ દસ દિવસમાં ત્રેવીસ તારીખ તો થઈ ગઈ ને? બે તો હા, તો આ દસ દિવસ છે તો કે થોડું બો અધું કલાક ઊંઘી લે કે, મેં તો હારવું હવે. શામાં ટાઈમ જતો રહે, ખબર નહીં પડતી? હમ્મ. અને આપણા ઘરમાં કંઈક નાનું-મોટું, નાનું-મોટું ચાલે છે. ચાલતું જ હોય એટલે ચાલીયા જ કરવાનું.
ચાલ્યા જ કરવાનું, ઘરમાં તો.
તમારા બાકી છે.
હ ના બસ મારે પતી ગયું.
ઓકે એટલે તમારા ટાસ્ક પતી ગ્યા.
ના મારે હજુ ચાલુ છે, હજુ મારા દસ કે અગિયાર થયા છે ટાસ્ક.
ઓકે તો તો એવું હોય ને તો કાલે મને કરી લેજ ને તમારી. ટાસ્ક મારામાં પાછો આઈ જાય. ઓકે ઓકે ચલો જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.